બોલ
કઈ ઘર રહ છું ભાઈ તું
હું રહું છું આણંદ.
આણંદ રહું છું હું તો ઉત્તર અંધા રહું છું આણંદ કઈ કર છું તું?
આણંદ ગામડી.
ગામડી ગઈ ગડ પણ?
આણંદ ગામડી ને આનંદ ગામડી.
આણંદ ગામડી આપડે બહુ ભાઈબંધો છે.
એવું?
હહ
અહ કયા કયા બોલને?
આણંદ ગામ ગામણી પેલા સ્ક્રીન વાળા ખબર બધા બ સ્ક્રીન ના કામમાં જાય છે બધા ભયબંધો થાય આપડા.
તા એમાં હું કોમ્પ્યુટર નો ઓપરેટર છું. તા એમાં તો હું મેં ઓપરેટર સુ.
અને તું આણંદ રહું છું ઘડીકમાં કે ગામડી રહું છે એટલે પહી કન્ફ્યુઝ થઇ ગયો હું એટલા માટે.
ગામડી ગામડી રહીએ ગામડી.
ગામળી રહો છો એવું છે? તો શું ચાલે બીજું કઈ? સ્ટડી કઈ કરી તમે? સ્ટડી કઈ કરી તમે?
સ્ટડી ગામડી કરી છે.
પણ કઈ સ્કૂલમાં?
અ કઈ સ્કૂલમાં સ્કૂલમાં નોમ છે ભારત હાઈસ્કૂલ.
હમ હમ કયા સાયબો હતા બધા?
શૈલેષ સાયબ હતા, પછી બે તન જન હતા.
બે તન બે તન ને એક ચાર ચાર સાયેબ?
ના એ બીજા મેડમો હતા ન.
હે? બીજા કયા કયા મેડમો હતા?
પછી પારૂલ મેડમ હતા.
પછી
પછી બીજા અર્ચ અર્ચના મેમ હતા.
હા હા શું ચાલે અતારે ખઈ લીધું?
હોવ ખઈ લીધું.
શું ખયા ખાઈ લીધું?
ખાઈના આ અ મગપુલાવ ખાઈને આયો.
બીજું કઈ ત મારા આતુ લેતા આવું નઇ મારા હતું પાર્સલ નાં કરાઈ ઉતરજનડા. તું ઉત્તર જનતા પાર્સલ ના કરાઈ દઉ?
તઈ ના અવાય તમે અયા આવો તો અંજલિ નો ખવડાવું જો.
હા તો હું આવું હેડ અબી મોડા અંજલિ નો ખાવા ઓકે. ખવડાવીશ ને? ના હું આય હારું હારું હેર શું ચાલે છે બીજું કઈ નર? નોર નો જોબનું કેવું બધુ? તો ઈ સ્ક્રીનના ઓર્ડરમાં તો સ્ક્રીનનાં ઓપરેટરમાં શું થું કેવું ચાલે એનું? એમાં મલી આવે પૈસા? તે એના ઓર્ડરો કેવા હોય?
એના ઓર્ડર ઓ એમાં કેવું હોય ખબર પાર્ટી નંધા નંધા હોય. આટલા બાય આટલી જોઈએ, આટલા ફૂટ જોઈએ. એનકો પૈસા એસી રૂપિયા ફૂટ આવે.
તે એક ફૂટમાં કેટલા આસરે બ્લોક જાય? બે ફૂટનો બ્લોક આવે એવું છે?
હા
તો તમે આપડે સો ફૂટની મરાવી હોય તો કેટલા બ્લોક કેટલા બ્લોક જોએ?
પચ અ ચા ચોવીસ ચોવીસ બ્લોક જોઈએ
એટલે નીચેની પેલી જ લાઈનમાં ચોવીસ જોએ એમ
હા
તો ઉપર બીજા ઉપર સો બાય પચાની મરાવી હોય તો કેટલા જોએ પેટી માવાને આઈ થિંક એ તો એ તો પેટીમાં આંવે ને બ્લોક તો
હા પેટીમાં આવે
તો એક પિટિંગ બિલ લ આપલો ,
પોચ
હા તમે કેટલી પેટીઓ જોયે સો ભાઈ પચા ની મરાવી હોય.
પાંચ.
પાચ જ પેરી? પોચ મીન્સ કે પચીસ પચીસ બ્લોક જોએ હે ને
હ ક્યા ભેગું થઇ જવાનું એકી અંદ હા કેવું? ઓપરેટર માં મ અલે કમીશન હંગાત પંદરસો રૂપિયા મલે હા એક ઓર્ડર ના
હા હા. અને બધા વર્કરો બીજા જે હોય લેબર
વર્ક કરો તો ત્રણ ચારસો ચારસો
અને ખાવા પીવાનું ઈ લોકો આલે.
કઈ લોકો એ લોકો
એટલે કેટલું એટલે એ લોકો બિલ પાસ કરાવાનું હોય કે એ લોકો ખાવા લઈ જાય કે પછી જા
હા આપડે ખાવા જએટ બિલન નાખવાનું આવે.
અચ્છા ઓકે તો બરોબર હા હા. તો અત્યારે તું અત્યારે શું ચાલુ જોબ એકલી જ ચાલુ કે સ્ટડી નુ કઈ કરું છું.
હમમ.
અત્યારે તું સ્ટડી નું બધું કરું છુ.
ના ભાઈ
હમમ હમમ.
ભણી ગણી ભણી ગણી ને કસુ ફરક નઈ. ધંધો કરવાનો તો કેવું ખબર તને ધંધો કરશો તો ઈન્કમ મળશે ભણી ગણી ને કસો તો નહી ભણી ગણીને શું કરે નોકરુ પ ખાય છે એમ ભણી ગણી વધારે કરવાનું
સાંજે હા હા
બાપ દાદા નું નામ રોશન કરો એટલે નામ શુ આવે
હા, નામ ઉચુ લાવા પૈસા જુવે પૈસા
પેહલા જ ધંધો કરી લેવાનો મસ્ત શીખી લેવાનુ પછી તો વાર્તા ની લાગે,
હા ઓકે
હાલ હૈ તો મોહબત હૈ
હા, તો તમે ઘરમાં કોણ કોણ છો?
આમાં ઘરમાં બધા બહુ જણા છે
અને તોએ કેટલા બધા
નું ફેમિલી છે સો જન નું
સો જન નું ફેમિલી
હ્મ
એવો તો કયો કાકો હતો કે દાદો હતો તો સો જનનું ફેમિલી કર્યું આટલુ બધું
હા કાકા દા કાકા દાદીજી ખરા ને
હા હા એવી રીતના ભેગા કર્યા તો બરોબર અત્યારે હાલમાં
અત્યારે હાલમાં તલાવડી કિનારા બેઠવ હા ગોમડી ને તલાવડી ને કિનારે બેઠો મસ્ત ઠંડો પણણ આવે છે
હું ઉતર ંડા ગોમને તલાવે કિનારે જ બેઠો પારિ પર ઉભો છું અત્યારે તો હું જો કે ફિહાલ તો નહી અમાર મગર નહી
એવું
હહી એ એડા કોડા જે પણ
એવું જધ બસ કોુ ના પડલે
ના ના હ ધની બધા પાડેલા જ છે અહી હમ
એકાદ ઘેર લેતા આવજે
ઘેર બધા ઇંચું ફ્રાય કરવાના
હાત ભાઈ શું કરવાનું
હા એટલે બોલ તું બીજું તુંું બોલ બીજું શું કે
બસ જોન બેઠ તાર નોકરી બોકરી આવજ કે છે
હા
નોકરી બોકરી આવું કે છે નોકરી આવુંય તો કેજે
ના ના બસ અત્યારે તો આપડે કાર્યનું કરીએ જોઈએ એમાં મળશે એમ જ રેવાનું કાર્યનું કરીએ છે એમાં જવ એવો પેમેન્ટ મળ્યો આપ તો આપડણે એમ જ રહીશું
એવું કેેલો પેમેન્ટ મળી જાય
હ મને એ રહયા નહી એક જેન જોડે પેલા વાત થઈ પેલા કોલ કરે એ જોડ એ કે આપડ વાળ દસ દાણા ના દસ પંદર હજાર મળી જાય છે એમ કેતો તો હા ટલા મલદ તો ઈનમ છે ને પછી આપડે કઈક બીજું બીજું તો એ તો કરવું હોય તો આપડે કરાય તો ફરી કરીશું સાઈડમાં
હા એપ્લિકેશન કઈ થી મળી તા ને
એક જણ સજેશન કરી દીશ એટલે બીજું કઈ હા
હા હા પ પૈસા આપર કંપ્લીટ મળે પૈસા પૈસા મળી જાય કમ્પ્લે ટ્રસ્ટતેડ એપ છે
હમ ટસ્ટેડ છે રિસ્ક વાળ એ તો નહી પણ ખ્યાલ નહ મને જેને સજેસ્ટ કરી તેને મે ડાઉનલોડ કરી
હમ પેલું કેમેને ક આવેવા
પેલું પ આઈડિયા નહિ હ મને પેલા જે વાત કરી એ કીધું કે આઈ થિંક દસ પંદર દિવસ સમિંગ બડ થઇ જાય પણ બડીી જાય ખો
એવું ના પડે તો આપે શું કવા
ના પડે તો આવું નાઈ આપડે જોો કઈ મહેનત લાગે થોડી કરીને કરી લીધું છે આપડે તો ખાલી ફોન પર વાત જ કરી છે ને થોડુંક જતું કરવું પડે ત એમ કઉ બા ધંધો કરવો પડ ધંધા થોડુંક જતું કરવું પડે ત્યા
આપડી આપડી જિંદગીને દસ મિનિટ પગાડીએે છે ચેમ્પિય ના હા તો દસ મિનિટ
કરવા ક ધંધમ તું આવું કરું જ ના જ ચાલડ ધંધમ થોડું જતું કરું પે્યા ગોટે કરવ પડે
પાંચસો રૂપિયા કમાયલા ખબર તણા
હાલે કમાઈ લે ને તો પછી એમ કરતા તારે આ કરતા આગળ પડે તાર બુા
ગેર બેઠા બેઠ એટ આ તો કેવું ઘર હ તો જો દરરોજ ના હું ના જઉં કે જઉં મા દરરોજ નો તો પાંચસો રૂપિયા પડી જ જાય હ આમ કેવું ખોલો ને એલો પાંચસો રૂપિયામ જ દેખાય મળી જ જાય હે હા
એ ફરી પીલા કરવું તો આગળ ના પડે દસ દસ મિનટ પહંચો કમાતો હોય ત કલાક ફમ કરું ત એટલે છ કેટલા છ એટલે જોને તૈન હજારથી કલાક ના તને આરામ થી મળી જાય તો એ આગળ પડવામ કરતાડા દિવસ ના તું પોચ કલાક કોમ કરું તો એટલે જો ને છ. પંચ પાચ છંગ ત્રીસ એ તો પેલા તો આરામ મળી જાય ત્રીસ હજાર તું શું વાત કરું છું.
પણ આતો કેવું ખ આ બેેરીણ ગાતા મેં કધું થોડુંક કામ કરીએ તો આગળ પડે હા આ કામનો ટાઇમ એમ છે.
હા.
પાઈ કમાઈ લસુ પાઈ માલ લઈને ફરવા નાઈ દેવાનું
માલ લઈને જવાનું હોય બૈરાને લઈને જવાનું હોય ગ્યારથી માલ ને લઈને જવા તુંશે
પેલા તેવું ઘર હગે ના થાય એટલે માળ જ કેવાય ને હગા થઈ ગયા પાઈ તો પ બયરુંજ કેવાય ને
હઈ હા ગઈ થઈ તો એ શું કે તો બર જ કેવાય ઉડા
હા તું પેલા પેલા જોવા ગયો બરાબર બીજે કઈક ત જોવા ક પતંગ કોક એવું કે કે આ છોકરી જોવા જવાનું ભાઈ તું ત ભાઈ બનને શું કહ માલ ને જોવા જવાનુંને એવું જ કહું તું થોડું એવું ક બહેરાન જોવા જાવ પણ એક વખત ને એવું કે હારા ભાાર હે હબરને
હા
હ હલે એવ ન એવ ન કોક એલે વાત કવ બો ને પછી કહું તને જો તું બતા ભાઈ બંધ ને એવું કહ કે બૈરાને લેવા જ લગ્ન થઈ ગયું છેને કોકે એવું કે તો એવું જ કહ કે માલ ના જોવા જવા એવ
ગસને થોડીક રિસ્પેક્ટ આપવી પડે મારા ચાર તને ના કો
છોકરી તો ના પાડ પછ તું તો ગારો જ દેવાનો નેને
ના ના પાડે એ વાત અલગ છે ભાઈ એ ના પાડે તો નઈ એમાં શું છે આપડે કેટલી જો કોને ના ન પાડતા નહી પાડી એમાં શું છે. નહી તારો નહી હું ના દઉ કારો બોલ
હવ
હા એ બી બહ સંસ્કારી હાલગુડા
હે
બ દાલ ન ભગત નહ ભગત જેવી કજુ ખાતોય નહ ખબર ત ને એવું
એવું હા હા
શું ચલે હતા બીજું કઈ
મારો બને
હે
હા હા લેમ પછી કોલ કરું
હાલે હા હા
એ જ